હાલો
હા લો
બોલો
હા બોલ
હુ કરે
બોલ હુ કરે
કાઈ ની નાસ્તો કરૂ
કાંઈ
પ્લીઝ
અવાજ કેમ કપાય
હઠીક ડી પણ હલો
હલો
એટલું બધું કયા ઓલું થાય છે,
હુ થાય
હલો
હલો
તારો અવાજ સોટતો સોટતો આવે
પકા વરસ કપાતું હશે
હલો
હે
સરસ
હવે આવે
હા
હજી કપાતો કપાતો આવે
નહી હરખું આવે
ઠે હુ કરસ થે
તું હુ પેર
કાઈ ની હુ નાસ્તો કરીને બેઠી
ક્યાં
હું તે પાર્લર માં હું શીખવાયડું હસ
પાછળ હેરસ્ટાઇલ
હે
હમ્મ
ઠીક કઈ હેરસ્ટાઇલ લીધી તી?
બ્રાઇડલ.
બ્રઇડલ ન હતી સાઈડલ હતી. ઠીક આવડી ગઈ.
મારા હેરમાં લીઘીતી.
ઓ ને પ્રેક્ટિસ?
પ્રેક્ટીસ નથી કયરી મે.
કલાવાગના બકલવાના તો ક્યારે કરવાની છે.
કાલે.
એવું છે, હું તમારો વરસાદ પાણી કેવા શે?
અત્યારેા જ નથી થોડીક વાર પેલા હતા.
એવું છે. સોમાવામાંમાં આવે્યો મોટુંબન.
બોય ના હા હા અરે રાખો.
કોલ કપવા દ પ જીવુંતા ન કવાગડી.
હલો.
હા.
પર રાખું.
એઈ એ ભાઈ સારું. તારા કઈ નઈ બોલવાનું.
પણ તે એમને તો કેધું બોલે ને તો હા કે જે.
તે ઈ આ થોડું આમાં થોડું. એ તો ન કાકી ના ઓલામાં કેતીતી.
થ ઠીક.
બીજું કહે ક્યા કામ નુ? હા શું કહેવાય? તમારે પણ કોલેજ થી કઈ મેસેજ આવ્યો હતો?
હમ્મ
કોલેજ માંથી જ કઈ મેસેજ આવ્યો હતો?
ક્યારે?
એ મારીમાં હા કે?
હા.
એમાં કઈક સ્કોલરશીપ નું હતું ખબર.
હા.
તમાં હું કર્યું.
એમાં મેં તો કઈ નથી કર્યું એ મા લિક હતી ને ઈ બપોરના બાર વાગ્યા સુધી ભરવાની હતી. તેને ફોર્મ નો ભરું હોય એને ભરાણું હોય ને સ્કોલરશીપ નો એ હોય ને એને.
એવું છે.
હમ્મ એ મા આપણી બર્થ ડેટ ક્રોમાંક નો લા લખવાનો હતો ને આપડું પૂરું નામ પછી આપડો અભ્યાસક્રમ
હા
કે આપડી કેટેગરી
હા
આપડે છે સ્કોલરશીપ ની અરજી કરવી હોય ને ત્યારે આપડો ક્રમાંક હોય ને ઈ લખવાનો હતો પછી સબમિટ કરવાનુ હતું.
ઠીક એવું છે. બરોબર.
ભરી તમે?
અમે તો નથી ભયરુ.
ઠેક
હું તમારે બ્યુટી પાર્લરનું કે દી પૂરું થાહે?
બસ કાલે.
એવું સે.
હમ્મ.
ઠીક. મેકઅપ કરાયવો તો?
મેકઅપ તો નતો કયરો.
ઠીક રે. કરાયવો તો હા.
હું ગઈ નો હોય ત્યારે કરાયવો હોય ત ખબર નઈ.
તમારે મોઢે નતો કયરો? આડુ નો બોલવાનું હોય હો. એવું સ.
હમ્મ.
મેકઅપમાં હું હું કયરુ તું?
એવા બધી નામ તો મને યાદ નથી બહુ.
લ્યો
હમ્મ
ઓલું કક નતું પેલા પ્રાઈમર, બસ પેલાં ફેસ ક્લીન કયરુ તું, પછી પ્રાઇમર લગાયવુ તું.
હમ્મ.
તસવીર જેવો ફેસ હોય એ રીતના ફાઉન્ડેશન
હમ્મ
ને પસી ઓલા બ્રશ ઓલો હાઈલાઈટર બ્રશ
હા
પછી આઈ શેડો અને આઈલાઇનર ન મસ્ત લિપસ્ટિક
હમ્મ.
બીજું?
મિશુ કા ગઈ.
તર હંછાનું કેવું ભાને
હંચાનું તો હનશો ચાલુ નથી થતો બહ એવું છે એમ કામ તોસે ના કરે
કેમ સાલો નથી થાતો?
એમાં કંઈક મિક્ટેક આવી ગઈ છે.
હું આવી ગી
એ તો નથી ખબર પડતી જો કઈ થતું નથી એમાં
એવું શી હવારે તો હાલ તો તો,
એમાં હાલ તો છે પણ એમાં
હે!
એવું શે.
હમ.
ટીવી શોમાં ઠીક. શું છે તમારે ખેતર મા વરસાદ પાણી નું
વરસાદ પાણી સારા થીયા હમણાં.
હે
વરસાદ પાણી તો હારા થીયા વાડીમા કામ કરવા નથી જવાતું
કેમ નીંદવાનું આવીજું
ના નીંદવા જાવાનું તો છે પણ એમાં ગારો છે બવ
એવું છે.
હમ્મ
છી
કોનો ફોન આવે?
પછી પણ હવે તડકો નીકળે પછી જવાહે ને
હા કાલે જવાનું હતું નોકર
હે
કાલે જાવાનુ હતુ નોકર એમ
એવુ શે.
હમ્મ
ઠેક
કાલ નેંદવા જાવાનું હતુ માંડવી માં
ઠીક ક્યાં એ ઘરે છે ન્યાં કે કે બીજે રાખી યા
બીજે રાઈખી વાડી ન્યા
ઠેક
હમ્મ
ફોન લાવી ને કાઈ નઈ. હુ તમારે રસોઈ બસોઈ બનાવાની છે. હે હુ તમા તય હજી તો બાકી છે.
ઠે
હુ બનવાન છે, તમે?
અમારે તો હજી કઈ નક્કી નથી થીયું
એવું છે, ઠીક
તમારે
અમારે તો રીંગણાનો ઓળો અને રોટલા ને એવુ કરવાનું વાત હાલે છે.
કેમ
હમ્મ. હમણાં બકાલા વાળો આઈવો તો લીધું બકાલુ
ઠેક
હમ્મ.